હેલો
હેલો હું તો મજામાં છું
તમ બસ મજા મેં પણ બ મજામે શું કરતા હતા
કઈ નઈ બસ હમણાં જ ડિનર કરીને આવી
શું કરો
હમણાં જ ડિનર કરીને આવી
હા સાચી વાત છે, તો હવે બધા ને ડિનર કરવાનો જ ટાઈમ છે ને
હા અહિયા અમારા હોસ્ટેલમાં તો સાત વાગ્યા થી જ ચાલુ થઇ જાય
હાચી વાત આજનો આપનો ટોપિક છે, કે આજ આપણે મનુષ્ય જીવન લઈએ ને તો કેટલું બહુ કાટું પડે છે,
મનુષ્ય જીવન લઈને આપણે કેટલું કેટલું બધું કરવું પડે છે, એંયા ધરતી ઉપર
હા એ વાત તો છે મનુષ્ય નું જીવન અઘરું છે
સાચી વાત છે કેટલી બધી આપણે જોડે મુશ્કેલ આવે છે એલું આવે છે ગમે તે આપણે કેટલું બધું કરવુ પડે છે, મનુષ્ય જીવન નુ અવતાર આપણા માટે કેવું છે, એના બારમાં આપણે આજ વાત કરીએ
સારું તો તમે તમે શું કેવા માંગો છો મન
મોઝ હું કેવા જઉ કે આપણે મનુષ્ય જીવન લઈએ તો આપણી જિંદગીમાં કેટલું બધું કરવું પડે આપણે આપણા મમ્મી પપ્પાનાં ઘેર મોટા થઈએ પ આપણે દુસરા ઘેર આવીએ પછ, આપણે નેના થી આપ આપે મા બાપ કેટલા દુઃખ આપ આપણે ગરીબી ભી આપણા જોડે તો મા બાપ આપણે કેટલા ભણાવે છે, મોટા કરે છે ને પછી આપણે બીજાના ઘેર મોકલવાના આપણે છોકરી છોકરીઓ માટે બહુ મુશ્કેલ છે છોકરીઓ માટે તો ગમે તે ચાલે બાકી આપણે મમ્મીને આપણે આપણા માટે એવું છે બહુ મુશ્કેલ કે બધું આધું જીવન તો આપણી મમ્મીના ઘેર આપણે કેટલું બધું કરે છે આપણે આપણા માટે આપણા મા બાપ કેટલું બધું કરતા હોયય ને તણે જાણે આપણે મોટા જાણે આપણે મોટા થઈ ગયા તો પછી આપણે પરાયા કરી દઈ
એઈજ વાત તો કહઉ છું કે જયારે નાનપણ તો મોટા થઈ છે જયારે એટલે સૌથી કઠિન કામ હોય ઈ ટાઈમ પર મમ્મી પપ્પા રહી છે અને જયારે બધું સડર થઈ જાય છે બધું શીખી જઈએ બણું લીધું હોય બધા ખર્ચા પૂરા થઈ ગયા હોય તો ઈ લોકો ના ઘરે મૂકે
હા આપણે મહેનત આપણે મા બાપ આપણા મહેનત કરીને આપણે પૈસા ગાલીને ભણયા હોય ને પછી આપણે નોકરી લાગી જાય સાસરા મે તો એને બધું કમાવીને હલવાનું જોન.
હમ્મ સાચી વાત ભણાવવાનું કામ પપ્પવાનું હોય પછી કમાવવાની વારી આવે તો બીજા કોઈને આપ
આપણા મા બાપ કેટલું કરતાં હોય આપણે જન્મ લઈએ ને એના જન્મ લઈએ તો આપણે મા બાપ આપણો ખર્ચો ચાલુ કરે છે જે જેટલે આપણે વી પચીસ પચી ત્રી વર્ષના થઈએ જેટલા સુધી મા બાપ આપણાં જોડે ખર્ચો ઘાલતા હોય બિચારા.
હમ્મ સાચી વાત છે.
પછી આપણે બીજાના ઘેર મોકલવાના ઓ કેવું હશે નહી. બીજાને તો સારું કેવાય છે ને ને ભણે કે જા આધાને ભણેલી આવી જાય આધાને એવી આવી જાય કેટલું બધું આપણે સાસરી જાય એને બધું. બધાને હાચરવા પડે બધાનું કામ કરવું. ગમે ત્યાં આપ બોલતા હોય તો બી આપને સેન કરવું પડે.
એવ મફત ની બાઈ મળી જાય છે એ લોકો ને. કામ કરવા માટે ઘરનું કામ કરી આપે છોકરાઓને સંભાળી લે છે.
હાચી વાત હ જેમ કામવાળી નહીં મળતી જે જેવી તરફ આપણી જિંદગી છે ફછે. ઘણા માણસ તો કેવું કરતા આપે કદર ઘણી છોકરી બિચારી સાસરે સાસરે જાય તો ક્યા અહીંયા એમ લોકોની કદર કરે છે. ઇયોની વાત કરે અને ઈયોનો ફાયદો આપે. વીઓરી આપણો હુકમ કર ઉઠાવએ તો આપણો મહત્ત્વ કહેવાય છે નહીં તો આપણે કેવી કદર કરતા જેમ કામવાળી હોય ને જેવું બધા હુકમ ચલાવતા હોય. જેઠાણી, સાસ ને સસુર ને નળદ ને બધા કેવું આપ ઓર્ડર મારતા હોય. તો બી આપે ગમે તે કહીએ તો આપણે મુથા મોડાથી ના બોલીએ.
એ તો આપડા થી ના જ બોલાય કેમ કે છોકરી કઈ બી બોલી દે તો પછી તરત જ મમ્મી પપા પપ્પાના ઉપર આવી જાય એ બધું.
તો આપણે આપણે તો આપે સમજદાર છે આપણે મા બાપ ની ઈજ્જત રાખીએ ને. એના માટે ના બોલી બધું બોલવું આવે લેકીન આપણે આપણે મા બાપની ઈજ્જત રાખીએ છીએ. એ લોકો ભલે આપણે ગમે જેમ જેમ તેમ બોલે છે. હાજી વાત કે નહીં.
સાચી જ વાત છે તમારી તો.
એના માટે આપણે મનુષ્ય જીવન છોકરો માટે તે પુરુષો માટે સારું કહેવાય આપણે માટે બહુ કાઠું કહેવાય. કેટલી આપણે નૈનપણથી કેટલી છોકરીઓ હાથે આપણે ભણવા જઈએ કેટલી બધી દોસ્તીઓ હોવે. ને આપણે સાસરે જઈએ તો બી શું કેતા હોય. તારા હું મોબાઈલ ઉપર ગમે તે એનો ફોન ના આવું જોઈએ. ઊંછી અવાજને વાત નહીં કરવી જોવે બધા આમ કહેતા હો તો. મારે પેલું ખાવું છે એ બનાવું છે બધાના હુકમ ઉઠાવું જોવે આપણે. તો કેવો આપણે આપણે મનુષ્ય જીવન કઠિન કહેવાય આપણા માટે.
એ વાત તમારી સાચી છે કે છોકરીઓ માટે થોડુંક કઠિન છે બધું. બટ બધી સુપર પાવર્સ તો છોકરીઓ પાસે જ છે ને. ગવર્મેન્ટ છોકરીરીઓને સપોર્ટ કરે છે સ્કીમ્સ છોકરીઓ માટે નીકળે છે. અને જન્મ આપવાનું સૌથી જે મહત્વ મહત્વનું કામ છે માણસ લોકોનું ઈ પાવર બી છોકરીઓ પાસે જ છે. તો એ રીતે કે જોવા જઈએ તો આપડો મહત્વ બી તો એટલો જ છે ને.
હા ના આપણે કોઈ સપોર્ટ વાળો બી નાને આવે કેમ કે આપ જો આપ અકેલા હો આપણે. નયા માણસો હોવે બધા ઓમ આપણે કશું જા જાણતા નહીં હોય તો બી બધાનો કેવું આપણે દૂજાના ઘેર જયાના બધાને હાંચવાના હે. ને મ્મી પપ્પાના ઘેર આવે બધા છોડેને આવી જાય મૂકેને. કેવું હશે આપણા માટે ઓ.
તો જેને પહેલી વાર આ રીત બનાઈ હશે એને કદાચ એમની છોકરી નહી ગમતી હશે બીજું
શી ખબર હા નાનપણથી આપડણે કેટલા આપણે મા બાપ દુઃખ દકી હો છે આપણા જોડે. સુ ગીલા હશે તો રાતના ઉઠને સુકામ સુલાયા હશે આપણે કેટલા બી આપણે આપણી ફરમાઈશ આપણે મા બાપ આપણા માટે પૂરી કરે છે.
હમ.
નહી કરતા હોવે.
કરે જ છે ને એ લોકો કેટલું કષ્ટ કરીને આપણને પાળે છે.
ગરીબી હોય તો બિચારા આપણા માટે પૂરી કરે છે. તું બી આપણે આદમી આપણે કશું બોલેને આદમી આપણે શું કેહેશે મારા બધા ન ફેમિલીને હુકમ કરવા ઉઠાવવાના તારે
એવું તો ના હોવું જોઈએ અને કોઈ મા એવું બોલતો હોય ને તો પછી કા તો કમ્પ્લેન કરી દો કા તો એ માણસ સાથે રેવાનું બંધ કરી દો જ્યાં કદર નહી હોય ત્યાં નહી રવું જોઈએ.
સાચચી વાત એ.
આમાં તો ગવર્મેન્ટ બી છે આપ સાથે સપોર્ટમાં. આપડું પીયર બી છે ગવર્મેન્ટ બી છે કામ કર કરવામાં પ્રોબ્લેમ નથી બ જ્યાં ઈજ્જત નહીં હોય ત્યાં કામ નહી કરવું જોઈએ ત્યાં રહેવું બ
હાચી વાત હ. આપણા માટે બહુ મુશ્કેલ કહેવાય મનુષ્ય જીવન. મનુષ્ય અવતાર મનુષ્ય અવતાર આપણે એની ધરતી પર લેવું બહુ કઠિન પડે છે.
ગમે તે એમ કેમ આપણે બધા ઓડર ચલાવે કહેતા હોય આપણે મા બાપ આપણા જો આપણા માટે કેવું બધું કરતા હોય બિચારા મા બાપને સુખની ઘડી આવે કે હા ચલો મારી છોકરીને નોકરી લાગી ગઈ હવે. તો સુખની ગળી આવે તો આપણે જુદા કરી દે. તો મા બાપ જુદા ના કરે તો બી વસ્તીવાળા પબ્લિક બોલતા હોય કેમ તમારી છોકરી મોટી થઈ ગ લગ્ન નહીં કરતા. કેમ તમારી છોકરી મોટી થઈ ગઈ લગ્ન નહીં કરતા એવું હોય. માા બાપ ભી વજા ફસાાઈ જાય નહી કરે તો ભી નિ લગન કરે તો બી એવું ના કરે તો બી એવું બધા બોલતા હોય તો ભી મા બાપાસે શું કરે બિચારા.
ઈ લોકો ભી હવે મજબૂર હોય છે પણ આમાં બધી ભૂલ ખાલી સાસવાળ ની નહી હો અમુક છોકરીઓને સારું સાસરો મળી જાય છે અમુકને નહી મળે જેને નહી મળે એ લોકોને નહી ગમે પણ કેટલા ઘણા લોકો છે ને જે લોકો ને સારો શસ્ત્ર વાળા મળે
ને એમ કહું ને તો મારા માટે તો મારે તો બહુ સારું છે બધા ચ મેં પેલા બધાથી બધાને સારી લ આપણે પોતે પેલા સારા થઈ ને તો બધા આપણા જો પોતે જ સારા થઈ જાય
એઈ વાત તો છે છેલે બધી વાત આવીને પોતા પર જ આવી જાય તમે સરખી રીતે રહો તો સામે વાળો સરખી રીતે જ રાખશે તમને
ત્યારે વાત કરીએને તો આગળથી આપણા જોડે હરકીતરે વાત કરશે
હમ સાચી વાત છે પોતાની ઈજ્જત કરો તો જ સામે વાળા આપણી ઈજ્જત કરે નહીં તો નહીં કરે
સાચી વાત ને આપણે કેમ આપણે બધા એમ કહેતા હોય તો આપણે આપણે આપણે આપણાને બી બધું ખબર છે આપણાને બોલના આવે છે લને આપણે શું કે આપણે મા બાપની ઈજ્જત રાખી આપી આપણે એક વખત આપણી સામી બોલીએ ને તો આપણે આપણા મા બાપના બધું નામ ઊજું થઈ જાય એના માટે આપણે બોલતા નહીં કે ગમે છે તમે બોલવા તોો આપ પછી આદમીને બી ક તો આદમીી ના બોલે હકે. કે મારા મા બાપને બોલુ કે તને બોલુ હું તો આપણે આપણે બી ના બોલે ને એના મા બાપ એમને બી ની બોલે આદમી તો બેચ વસ પીછે હ જાય ને.
હમ્મ મા બાપ. એમનો બી કોઈ કસૂર નહી હોય ને તો બી સાંભળવું પડે છે એ લોકો.
હાચી વાત છે તો સાંભળે છે ને ગમે તે આપણે નહી સાંભળતા આપણે કોઈક દહડા તો જ ઘેમે તને હોતો નઈ કઈએ. પેલી છોકરી નહીં કરતી માર તો સાસરામા સાસુ એવી છે એવી પેલું કરતી છે પેલું કરતી. મે તો મારા આદમીને તલાક દેવ બાકી એવું ના કરાય. આ ભલે આપણા બધા સાથ ના દે લેકીન આપણે આદમી જોડે તો રહીએ. આપણા આદમી આપણો આપણો છે ને તો ગમે તે ચા બોલતા હોય. હાચી વાતે કે નઇ.
સાચી વાત છે.
એના માટે આપણે મનુષ્ય અવતાર આપણા માટે બહુ કાટું કહેવાય છે. મા બાપ બચારા કેટલાઓ કેવા કરતા હોય ભાઈ કેટલા ને આપણેે. ગમે જેટલા લાખો રૂપિયા લગાવી દે પછી આ સારી નોક નોકરી લાગે ને દુસરા ઘેર જાયને એઓને સારા કરવાના.
હા.
હાચી વાત હે કે નહી.
હમ્મ સાચી વાત છે તમે.
ચલો મન મજા આઈ તમારી સાથે વાત કરવાનું શીખવાનું મળ્યું મને ગમ્યું પણ બછે ચાલો પછી ઓર કોલ કરીશ.
સારું સારું.